હ કૃષ્ણ કેમ છો
હેલો
હેલો અવાજ આવે છે
હેલો
હલો હા અવાજ આવે છે હલો
હલો
હલો મને અવાજ આવે છે તમને અવાજ આવે છે હલો
હેલો
હમ હલો
હેલો કેમ છો
બસ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું
આજે આપણે અમ એક એવા વિષય પર વાતો કરીએ કે જેનાથી આપણે જો જે લોકોમાં અમ ભાષાઓનું જ્ઞાન જેટલું વધારે હોય છે અ એટલું એ લોકોની એ લોકોની આવું કહી શકાય છે કે અ એ દુનિયાને સારી રીતે સમજી શકે છે અને જીવનમાં આગળ વધવા માટે પણ એને બહુ જ સહાય થાય છે એટલે આપણે કેટલી ભાષાઓ અમની નું જ્ઞાન છે એ આપણે જરૂરથી ચકાસવું જોઈએ
એ તો બહુ સરસ ટોપિક છે મજા આવશે આ વિશે વાત કરવામાં
અ આપણને કોઈ પણ ભાષા હોય છે એ મનુષ્ય ત્યારે શીખીએ છીએ જ્યારે દેો એક તો આપણે આપણી માતૃભાષા હોય છે એને તો આપણે અ નાન નાનપણથી જ સાંભળતા હોઈએ છીએ તો આપણને એની સારી જ્ઞાન હોય છે પણ બીજી બધી ભાષાઓ છે એ આપણે ધીરે ધીરે જેમ જેમ આપડી એનું એના સાથે સંપર્ક થાય છે ત્યારે આપણે શીખીએ છ છેીએ અને કોઈ પણ ભાષા એ મનુષ્યના વિચારો લ લાગણીઓ અને સં સંકૃતિને વ્યક્ત કરવાનું એક માધ્યમ હોય છે અ તો ભાષા દ્વારા આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએીએ એકબીજાના જે ભાવ છે અમ એ સમજી શકીએ છે અને જ્ઞાન મેળવી શકીએ છેએ અને સમાજ સાથે જોડાઈ રહી જોડાઈ શકી છેએ કે કારણ કે સમાજમાં એકબીજાના ભાવનાઓને સંભવ સમ સમજવા માટે અને આપણે ભાષાઓની ભાષાઓના માધ્યમ આપણે એકબીજાની લાગણીઓ એક બીજાના વિચાર એકબીજાને સમર્પિત કરીએ છીએ તો એ બહુ જરૂરી છે કે આપણને આપણી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ
આ તો તમે એકદમ સાચું કીધું ભાષા દ્વારા આપણે પોતાના વિચારો અને લાકડીઓ યગ કરી શકીએ છીએ અને ભાષાનું જ્ઞાન વ્યક્તિના સર્વાગી વિકાસમાંમાં મહત્વનો ભાગ ભજવે છે ભાષા સંવાદ અને સમજ નું મુખ્ય માધ્યમ છે સારી ભાષા વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે અને ભાષાના જ્ઞાનથી વાચન લેખન અને બોલવાની કુશળતા વિકસે છે માતૃભાષા વ્યક્તિના સંસાર અને સંસ કતિ સાથે જોડાયેલા હોય છે
બિલકુલ સાચું કહો છો તમે અને આપણા દેશમાં જોઈએ તો વિભિન પ્રકાર ની ભાષા અને બોલીઓ બોલવામાં આવે છે જેમ કે ગુજરાતી અ મહા મરાઠી પંજાબી બંગાલી અમ રાજસ્થાની
બ બધી જ પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે અને આપણા દેશની જે અ સૌથી વધારે અને જૂની ભાષા છે એ તો છે સંસ્કૃત ભાષા અને આપણી આપણા આ બધી જ ભાષાઓ છે એ આપણા દેશની સાંસ સાૃત અને સમૃદ્ધિને દર્શાવે છે વિવિધ ભાષાઓનું જ્ઞાન આપણને વિવિધ પ્રકારની સંસ્કૃતિ સમજવા માટે મદદરૂપ હોય છે છે આજે જોઈએ તો સૌથી વધારે આપણા દેશમાં જે બોલવામાં આવે છે એ હિન્દી ભાષા અને અંગ્રેજી આ બ ની ભાષાઓનું ચલન સૌથી વધારે ચાલી રહ્યું છે
એકદમ સાચી વાત છે તમારી અને આ તમે સાચું કીધું કે આપણા દેશમાં સૌથી વધારે હિન્દી અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે અને આ માતૃભાષા વ્યક્તિના સંસાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે પોતાની ભાષાનું જ્ઞાન આપણને આપણા વારસા સાથે જોડે છે ભાષા દ્વારા જ્ઞાન અને માહિતીનું આદાન પ્રદાન શરણ બની જાય છે વિવિધ ભાષાઓનું જ્ઞાન વ્યક્તિના દ્રષ્ટિકોણે વિસ્તૃત બનાવે છે
એ તો બિલકુલ સાચું કીધું તમે અને માતૃભાષા આપણા જીવનનો પાયો છે માતૃભાષા માતૃભાષામાં આપણે સરળતાથી પોતા ના વિચારો છે એ રજૂ કરી શકીએ છ છે અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ છીએ સાથે સાથે રાષ્ટ્રના અને આંતરરાષ્ટ્રીય અ ભાષાઓનું જ્ઞાન પણ આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે એનાથી પણ વ્યક્તિનો સારો વિકાસ થાય છે
હા આ તો છે આજના વૈશ્વિક યુગમાં એક થી વધુ ભાષાઓ જાણવી લાભદાયક છે ભાષાનું જ્ઞાન શિક્ષણમાં સફળતા મેળવવામાં મદદરૂપ બને છે સારી ભાષા કૌશલ્ય થી આત્મવિશ્વાસમાં વધારો થાય છે ભાષા લોકો વચ્ચેના સંબંધોને મજબૂત પણ બનાવે છે
બિલકુલ આપણને જોયા હશે કે મહાન નેતાઓ અને વિદ્વાનો અ જે હતા એ બહુ જ બધી ભાષાઓ પર અ ભાષા ભાષાના હતા તેઓ માનતા હતા કે માતૃભાષામાં શ શિક્ષણ મેળવવાથી વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થાય છે પરંતુ એની સાથે અન્ય ભાષાનું જ્ઞાન રાખવું પણ આપણને આપણા માટે બહુ જ લાભદાય છે એ આપણને વિશ્વ સાથે જોડવા માટે બહુ જ જરૂરી છે અને આજકાલની જે સૌથી વધારે અને લોકોના કામકાજમાં અને એ હમ અ બધી જ જગ્યાએ જે વધુ ઉપયોગમાં લેવામાં આવી રહી છે એ તો અંગ્રેજી ભાષા છે જોઈએ તો અંગ્રેજી ન જેમને જ્ઞાન હોય છે ભણેલા ગણેલા અને કોઈ પણ આમ તો આપણી માતૃભાષામાં આપણે જો જ્ઞાન મેળવેલો હોય છે એ આપણા માટે સર્વાંગીણ હોય છે પણ તો પણ એનાથી પણ જો આપણને અંગ્રેજી ભાષાનો થોડો સારો જ્ઞાન હોય તો લોકો એને આજે વધારે મહત્વતા આપે છે
એકદમ સાચી વાત છે આજના યુગના સમયમાં અ અંગ્રેજી ભાષા જાણી બહ જરૂરી બની ગઈ છે કારણ કે આપણે કઈ પણ દેશ વિદેશ ક્યાં પણ જઈએ ત્યાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે તે માટે પોતાને અંગ્રેજી ભાષા આવવું બહુ જ જરૂરી છે
બિલકુલ અને આપણે જે જ્યાં જ્યાં પણ રહેતા હોઈએ જેમ કે ગુજરાતમાં ગુજરાતી અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રી અ મરાઠી પછી રાજસ્થાનમાં મારવાડી આ બધી જ ભાષા જે જ્યાંની રહેવાની જે લોકો જ્યાં રહે છે એ લોકોને તો ત્યાંની ભાષા જ્ઞાન તો હોવો જ જોઈએ કારણ કે ત્યાંની સંસ્કૃતિ ત્યાંના વિચારો એના સાથે જોડ રાખવા માટે આપણને જે તે જગ્યાની ભાષા પણ સારી આવવી જોઈએ
એકદમ સરસ વાત કહીએ તમે અને ભાષા આપણને વિચારોને સ્પર્ષ્ટ અસરકારક રીતે રજૂ કરવાની શક્તિ આપે છે દરેક વ્યક્તિએ પોતાની માતભાષાનુંું સન્માન અને સંવર્ધન કરવું જોઈએ સાથે સાથે અન્ય ભાષાઓ શીખવાનો પણ પ્રયત્ન કરવી જોઈએ
એ તો બિલકુલ સાચું કીધું તમે આજે જોઈએ તો ભાષા માત્ર વાત ચિતનો જ માધ્યમ- - પરંતુ જ્ઞાનનો ભંડાર પણ છે દરેક ભાષામાં- - મહાન સાહિત્ય કવિતાઓ વાર્તા- - અને ઇતિહાસ સમાયેલો છે અને નવી ભાષા શીખવાથી- - આપણને નવા વિચારો નવી માહિતી અને નવા અનુભવો- - મેળવવા માટે અમ આપણને લાભકારક હોય છે. જો આપણે વિવિધ ભાષાઓનું જ્ઞાન હોય તો આપણી જે- - વિચારશક્તિ છે આપણું જે જ્ઞાન છે એમાં આપણે વધારો થઈ શકી છે.
હા. ભાષાનું જ્ઞાન જીવનને વધુ સમૃદ્ધ અને અર્થપૂર્ણ બનાવે છે. અને તમે આ પણ જોયા જશો કે કેટલાક અધર સ્ટેટ્સમાં જો- - આપણે તેમના ભાષા ના બોલી તો તે માટે આપણી સાથે- - ઝઘડો પણ કરીએ છીએ.
હા આપણા સાથે ઠગી પણ થઈ શકે છે જો આપણે ગુજરાતના હોઈએ ને આપણને ગુજરા- - ગુજરાતી ના આવડે આપણે બીજી ભાષા બોલતા હોઈએ તો ત્યાંના જે રહેવાસી- - છે એના સાથે જે પણ ત્યાં આપણે જે લોકલ વસ્તુ માર્કેટમાં જે- - પણ વાપરતા હોઈએ કે એનું પણ- - ખરીદી કરતા હોઈએ તો એમાં આપણને ઠગી પણ થઈ શકે છે. તો એટલા માટે આપણે વિવિધ ભાષા- - ભાષા નું જ્ઞાન આપણા વિકાસ માટે બહુ જ જરૂરી છે.
હા આ વાત તમારી એકદમ સાચી છે આપણને જે પણ સ્ટેટમાં જઈ- - તેની ભાષા આવવી જ જોઈએ.
બિલકુલ ચાલો તો હવે ફરીથી આટલું કહીશું કે આપણે નવીન- - નવીન પુસ્તકો અને નવીન ભાષાઓનું જ્ઞાન લેવાની આદત જરૂરથી રાખવી જોઈએ. અ એનાથી આપણો સારો વિકાસ થઈ શકે છે અને જીવનમાં- - આગળ વધવા માટે પણ એ બહુ જ લાભ લાભકારક અ સાબિત થઈ શકે- - શકે છે તો ચાલો બીજા કોઈ નવીન વિષય પર ચર્ચા જરૂર થી કરીશું. જય શ્રી કૃષ્ણ.
હા હા જય શ્રી કૃષ્ણ.